હડ..
કેમ છો, મજામાં?
હા, એકદમ મજામાં તમે કયો, કેમ છો.
હા.. હા.. બસ એકદમ મજામાં કેમ છે, બધા ઘરે?
હા.. બધા ઘરે એ સારા જ છે, તમે શું કયો છો બોલો?
હા.. મારે એક ટોપિક ઉપર વાત કરવી હતીતી, મેં કીધું, તમને યાદ કરું મેં કીધું. તમારા જોડે જ વાત કરું.
હા.. હા.. સરસ બોલોને શું કો છું? હા, તો વાત એવી છે, કે તમને દુનિયાની કોઈ એક સમસ્યા હમેજ ઉપરી. મળી.. તો તમે કઈ સમસ્યા પછ.. હા.. હા.. મને જો દુનિયાને.. કોઈ એક સમસ્યા ઉકેલવાની શક્તિ મળે.. તો, હું કદાચ પર્યાવરણ નું પ્રદુષણ દૂર કરવાનું પસંદ કરું. કારણ કે પર્યાવરણને સાચવવું, મને ખુબ જ ગમે છે. તો પર્યાવરણનું પ્રદુષણ દૂર કરવાનું પસંદ કરું. સરસ ખુબ સરસ. ખાસ કરીને, પ્રદુષણ એ જેમ કે શું?
હા..
પરંતુ પ્રદુષણ જ કારણ કે, તે માણસો, પ્રાણીઓ અને આખી.. પ્રકૃતિને અસર કરે છે, આપણે જોવા જઈએ, તો આજકાલ પ્રદુષણ ખુબ જ વાંધી.. જે છે માણસોના સ્વાસ્થ્યને નુકસાન.. કરે છે, પ્રાણીઓને નુકસાન કરે છે, અને એમ જોવા જઈએ, તો આખી.. પ્રકૃતિને નુકસાન કરે છે. એટલા માટે પ્રદુષણને સાચવવું, એ અને ખુબ જ સારું કામ કેવાય તો, હું એજ પસંદ કરમ..
તમને શું લાગે છે કે, પ્રદુષણનું સૌથી મોટું કારણ શું છે?
હ.. હા, મારા મટ મુજબ, તો પ્રદુષણ નું સૌથી મોટું કારણ એ.. પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ અને પ્રેદરકાર્ય છે. આપણે જોવા જઈએ, તો પ્લાસ્ટિકનો આજકાલ ઉપયોગ છે, એ ખુબ જ વધી.. તો જાય છે, અને આપણેે બેદરકારી પર ખુબ વધી ગઈ છે. તેથી બેદરકારી અને પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ, એ બે કારણો હોય છે.
સરસ ખુબ સરસ અને જો દરેક વ્યક્તિ દર વર્ષે માત્ર એક વૃક્ષ વાવે.. તો શું ફેરફાર આવી શકે?
હ.. હા.. આ પણ તમારો પ્રશ્ન ખુબ સારો છે કે, જો દર વર્ષે.. માત્ર એક વૃક્ષ વાવે, કોઈ એક વ્યક્તિ તો? ઘણું મોટું સકારાત્મક ફેરફાર આવે છે. ચકી ચી આપણે આપણા દેશની જ વાત કરીએ, તો આપણા દેશમાં? એકસો ચાલીસ કરોડ જેટલી સંખ્યા છે તો કદાચ એક વર્ષ માં કદાચ એક એક જણ એક પેડ વાવીએ તો પણ આપણી પાસે એકસો ચાલીસ વર્ષમાં થઈ જાય તો આપડણે જોવા જઈએ તો આપણે એવી જ રીતે પર્યાવરણને કેટલું ઘણું બધું શકીએ છીએ તો આ જો એક નિયમ રાખીએ તો ઘણો બધો ફેરફાર પણ આવી છે
હા વાત તો સાચી છે અને તમને શું લાગે છે પહેલા લોકોની વિચારણાથી બદલી જરૂરી છે કે નિયમ વધુ
ના પહેલા વિચાર સેરણી બદલી જોઈએ કેમ કે લોકો પોતાની સમજથી કામ કરશે તો નિયમો જરૂરથી ઓછા પડશે તેથી પહેલા લોકોની વિચારધારા સારી અને અ મહત્વની હોવી જોઈએ તો એ તો પેલા જ હોવું જોઈએ પછી જ પોતાની સમજથી કામ કરશે તો નિયમોને જરૂર ઓછી પડશે
જો તમને બીજી કોઈ સમસ્યા ઉકેલવાની તક મળે તો એ તમે કઈ પસંદ કરશો
હા જો બીજી કોઈ સમસ્યા ઉકેલવાની તક મળી તો કદાચ સ્વચ્છ પાણી ની સમસ્યા હું કરું સરસ ખુબ સરસ તમારા મતે દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે શું કરી. હા મારા મતે દરેક વ્યક્તિ છે કે પાણી બચાવવા માટે પાણી નું બગાડ અઠાવી અને વરસાદી પાણી નો સગ્રહ કરી શકીએ છે તેથી પાણીની આપણે વ્યવસ્થા કરી શકે છે
તમને શું લાગે છે કે ટેકનોલોજી દુનિયાની સમસ્યા ઉકેલવામાં કેટલી મદદરૂપ બની શકે ઈ શી.
હા પણ પ્રશ્નો ખુબ વિચારાજેઓ નઈ. કે ટેકનોલોજી છે દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં કેટલી મદદરૂપ બની શકે થી છે તો ખૂબ જ મદદરૂપ બની શકે છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો નવી ઉર્જા સ્માર્ટ ખેતી અને મેડિકલ ટેકનોલોજી જેવી બધી ક્ષેત્રોમાં આજકાલ ટેકનોલોજી ઉપયોગી બની શકે છે
હા વાત તો સાચી છે સરસ વાત કરી તમે અને જો દુનિયાના બધા લોકો એક દિવસ માટે સા
મળીને કામ કરે તો સૌથી પહેલા શું કરવું જોઈએ હા જો દુનિયાના બધા લોકો એક દિવસ માટે સાથે મળીને કામ કરે તો સ્વચ્છ અભિયાન ચલાવવો જોઈએ તો બધા સાથે મળીને સ્વછ અભિયાન ચલાવશે તો આપણો દેશ એકદમ સ્વચ્છ અને સાફ થઈ જશે
આ વાત તો તમારી ખુબ સાચી છે અને બીજી વાત જો કઉ તો તમને શું લાગે છે કે નાની નાની સારી આદતો પણ મોટા ફેરફારો લાવી શકે છે ખરા
હા નાની નાની અને સારી સારી આદતતો હોય મોટા ચોક્કસ લાવી શકે છે
જેમ કે એ કઈ આદત હોય
સારી બાબત છે અને ખુબ જ નાની બાબત છે વીજળી બચાવમાં આપને કઈ મહેનત થતી નથી જેમ કે આપણે અયોગ્ય સમયે ખાલી સ્વચ ઓફ કરી દેવાનું હોય છે જ્યાં એક લાઈટ ની જરૂર હોય ત્યાં એક જ લાઈટ નું ચાલુ રાખવું જોઈએ એવી રીતના આપણે વીચળીને બચાવી શકીએ છીએ તેવી જ રીતે જો પાણી નુ નળ ખુલ્લું રહી ગયું હોય તો તેને આપણે બંધ કરી દેવું જોઈએ એમાં આપણે પાણીને બચાવી શકીએ. અને કચરો આપણે યોગ્ય જગ્યા ઉપર ફેંકીએ તો એ નાના નાના આમ છે જે ઘણા મોટા ફેરફારો લાવી શકે એમ છે.
હા વાત તો સાચી છે તમારી. અને જો તમને એક સંદેશ આખી દુનિયાને આપવાનો મોકો મળે. તો તમે શું કેવા માંગશો એને.
હા. હા તો હું કેવા માંગીશ કે પ્રકૃતિનું રક્ષણ કરો અને એકબીજાની મદદ. કરવું, એજ સાચી વાત છે.
સરસ સરસ. તમારા મતે દુનિયામાં સૌથી મોટી તાકાત શું છે? પૈસા ટેકનોલોજી, કે લોકોની એકતા.
મારા મત મુજબ તો લોકોની એકતા છે, કારણ કે લોકો સાથ મળીને કોઈ પણ મુશ્કેલી નો સામનો કરી શકશે. કારણ કે જો લોકો પાસે પૈસા હશે, અને એકતા નહીં હોય, તો એ પૈસા પણ મા થાના નશી, એ પાપ મેળે પોતપોતામાં ઝઘડતા રહેશે, પો પોતાનો સાથ સહકાર નહીં આપે, તો પૈસા પણ મહત્વના નહી કહેવાય. તેવીજ રીતે જો ટેકનોલોજી ટેકનોલોજી હશે, અને લોકો માં એકતા નહી હોય તો ટેકનોલોજી પણ એ સારી રીતે ફાયદાકારક નહી નીવડે, તેથી જો લોકોમાં એકતા હશે તો પૈસો પણ આવશે, અને ટેકનોલોજી પણ સુધરશે, સરસ.
સરસ. ખુબ સરસ, તમારા જે ખ્યાલો છે ને, તમે જે રીતના મને શીખાવી રહ્યા છો, અથવા તો મને પ્રશ્નના જવાબ આપી રહ્યા છો, એમાં મને ખુબ જ જાણવા મળે છે, અને ઘણું બધું મજા આવી, અને બીજું એક તમને પ્રશ્ન કરું કે કે, જો આજે એક નાનકડું સારું કામ કરવાની તક મળે તો દુનિયા માટે સૌથી સરળ કામ શું હોઈ શકે?
હા જો એક નાનું કડું સારું કામ કરવાની તક મળે. તો દુનિયામાંની સરળ કામ એ છે, તો કોઈની મદદ કરવી. સ્વચ્છતા રાખવી, અને પ્રકૃતિની કાળજી લેવી. આ એક સારું અને નાનું કામ હોઈ શકે, એવું આપણે કહી શકીએ. કારણ કે, કોઈની મદદ કરવી, એમાં મદદ કરવામાં આપણને કઈ એક મોટું કરવું નથી પડતું. મદદ ઘણી બધી રીતે હોઈ શકીએ છે. કોઈકને કોઈ માહિતી આપણે આપીએ તો પણ એ મદદ થઈ, કોઈકને થોડાક પૈસાની જરૂર હોય તો આપણે આપીએ તો એ મદદ થઈ, કોઈકને કોઈ સલાહ આપવાની હોય તો આપ ને આપીએ તો એ મદદ થઈ, તો મદદ ઘણી બધી રીતે હોઈ શકીએ છે. તો એક તો મદદ કરવી જોઈએ. બીજું, સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વચ્છતા રાખવામાં એવું નથી, કે આપણે કચરો જ્યાં ત્યાં ન ફેંકવું જોઈએ, ઈ ખાલી સ્વચ્છ તા નથી, પરંતુ સ્વચ્છતા એટલે આપણું ઘર સ્વચ્છ હોવું જોઈએ, આપણે પોતે સ્વચ્છ હોવા જોઈએ, આપણું ગામડું સ્વચ્છ હોવું જોઈએ, આપણો જિલ્લો આપણું રાજ્ય અને આપણું દેશ. એ બધું સ્વચ્છ હશે, તો જ સ્વચ્છતા કાયમ રહેશે. ખાલી એવું નથી કે આપણે વ્યવસ્થિત જગ્યાએ કચરો ફેંકશું. તો જ સ્વચ્છતા જળવા છે. પરંતુ જો આપણે પોતે વ્યવસ્થિત અને સ્વચ્છ નહી હોઈએ, તો પણ એક સ્વચ્છ તા નુ અભાવ જ કહી શકીએ આપણે. તેથી સ્વચ્છતા બધી રીતે હોઈ શકે, અને બધું આપ આપને ખ્યાલ રાખવો જોઈએ, તો જ સ્વચ્છતા આપણને સારી છે એમ કહી શકીએ, આપડે જો નિયમિતપણે એ નાહતા હોઇશું, વ્યવસ્થિત આપડે સાફ રાખીશું આપણા શરીર ને. આપણા ઘરને, આપણા આંગણાને, આપણા ફરિયાને. આપણા ગામને, તો ધીમે-ધીમે આગળ આપણેે જોવા જઈએ તો આપણા આખો દેશ એમ નાની-નાની બાબતોથી સ્વચ્છ થતું જશે. તેવી જ રીતે આપણે જો કચરોને ગંદકી જ્યાં ત્યાં નહીં કરીએ, અને એક વ્યવસ્થિત જગ્યાએ કચરો ફેંકશું. તો પણ એક સ્વચ્છતા માટે- ઘણો બધો બદલાવ આવી શકે છે. તેથી સ્વચ્છતા માટે- ઘણા બધા કારણો છે. તો જે આપણે બધાનો આપણને- વિચારવું જોઈએ. તો જ સ્વચ્છતા જળવાશે. અને બીજું છે, પ્રકૃતિની કાળજી રાખવી જોઈએ. પ્રકૃતિ ની કાળજી એટલે આપણે જોવા જઈએ. તો પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ. વૃક્ષો વાવા જોઈએ અને વૃક્ષો તો વાવા જ- જોઈએ. જેથી પર્યાવરણને આપણે અટકાવી શકશું. સરસ.
સરસ. તમારા વિચારો ખુબ જ સારા છે અને તમારા સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું.
હા તમારા સાથે પણ વાત કરીને મને ખુબ જ મજા આવી છે.